હેલો -
બે મિનિટ ચાલુ રાખ મને પછીબરત નહી હ યરફોન પહેરું-
હા
શ
હા બોલો-
હલો હા હવેજ અવાજ આવે છે મારો હલો અવાજ આવે છે મારો ઓકે- કેમ કે બહાર ગઈ તીધું-
ના ના અમારે થોડું કોલેજ નું કામ હોય ને- અ સબમિશન ને બધું-
ઓકે- મને થયું કે અમે જોમાં કેટતા વાગે કોલ કરું મે- એટલે પછી મે તો લઈ હવે કોલ કરું ફ્રી હોય ત-
એ બાજુ કર્યો- પછી ફોન ની બેટરી ઓછી થઈ ગયેલી એટલે મેં તમને કીધેલો-
ઓકે ચલ કઈ વાંધો નહી-
ચો છત્રીસ તકા જ હતી છત્રીસ ટકા જ હતી એટલે થોડી વાર ચાર્જિંગમાં ફોન મુ કયો મે
બરાબર મેં કીધું તું મેધું મોડા એકદમ નજર જઈને તો તો સાત પા ની ગયા જ તો પણ હ વરસાદ બહુ પડ્યો છે. અને બધ નેટવર્ક ઇશ્યુ બી છે. હમ- બરાબર શું જમવાનું બનયો?
અજ બાના અનુજ-
બરા ના મા તો બની ગયું.
આઈજ તમારે ખાધો ઘર ખાવા.
આઈ જા તન ના કોને પાડી આઈ જા ને તો ફોન માં ફોટો પાડીને મોકલી દો તો કોણ કોણ આવશે કે?
મારા બધ ઘરના બધા આવે પાંચ જણ
પાજે ને તો અમે છ જણ પાંચ હારું ને અગિયાર નો આંકડો થઈ ગયો એટલે
અમારે તો ડોગી બી છે, મારા ઘરે
ના તો તો ના આવું સમજયા કારણ કે મને બીક લાગે જ બીક લાગે મને ના ના એ બીજા આવે એટલે ભોસે તે બીજા આવે એટલે
હા એટલે નવા એ આવે તો ભસે જ પછી તું એને હાથ ફેરવે
ઘરે હતો
ઓકે તારે ફેરે તારે એજ ફ્રેન્ડશિપ થઇ ગઈ હશે
ના રે ના એ તો કયારનો મારી ગયો
ઓ બાપા આવ ના
ખાસા વરસ ઓલ પણ એમના માછન સસરા હતા ને
હમ.
એ ઓફ થયા ને પછી એ બો હાચોવતાતા ડોગીને
હમ.
પણી ઈ ઓફ થઈ ગયા ને એટલે પહી એને શોકી ને હોય ને આપડી જો
હા એ એનું અટેચમેન્ટ હોય ને પ
એલા પહી એ બો ચીવયુ નતું નગરમાં માસા નાનું હતું પપી ટાઈપનુ
હમ.
તા લાયેલા
અમારા ઘરે છે, ને બી પંદર દિવસનો છે. દસ વર્ષનો થયો અગયારનો વર્ષ ચાલે
એ અગિયાર બાર વર્ષ જીવેેલો
બાપરે બાપ
અને જો એ એ તો કેવું હતું કે જેટલું આવે ને તેટલુ એમના ઘરના છોકરાઓ માટે આલે ને એટલું એને હાલવાનું ધારો કે એના જો છોકરાઓ માટે આઈસ્ક્રીમ લાયા ને તેમના સસરા એના મા ટે લાવા નતા આઈસ્ક્રીમ
બાપરા અમારે તો આને કેવુ ભાવે ખબર છે, દ્રાક્ષ ભાવતીતી દ્રાક્ષ ની લારી વાળો અહીંથી જાય ને તો દ્રાક્ષવાળો એને આપીને જાય જો આપીને ના જાય ને તેને રોડ પરથી જવા ના દે એવો તો અવે દ્વા ની ખાતો વચ્ચે કેળા ખાતો હતો હવે કેળા છો દીધા પછી કાચી કેરી પાકી કેરી બી ખાતોતો હવે એ બી છોડી દી
અને લોકો જાત્રા એ ગયેલા ને તો. એ એમને કહી ને ગયેલ અમા માસા લોકો એના માટે એસી ચાલુ જ રાખજો.
હમ એ લોકોને ગરમી બો લાગે ને એટલે
અમે હોઈએ કે ના હોઈએ કમ્પ્લીટ ધ્યાન રાખવાનું એનું
હા બઉ જ
આપડે એનું બાળક હાચવીને એમ હાચવુ પડે એને.
એવું જ.
અને અમારે તો ઘરની બહાર નીકળી ને તો એને કઈને જવાનું. કે જો અમે જઈએ છે. બે કલાકમાં આઈશ કે ચાર કલાક માં આઇશ. એવું બધું કહીને જવાનું જો ના રે ને તો આલું. પણ રૂમમાં ઊંઘે એમ ઊંઘવા ના જાય પણ
હ.
પછી કેવું પડે કે તને ક‌ઇ ગયા તા ને તને અહી આવવા નાને. હા તો ઉપર ચડે જો કીધા વગર ગયા હોય તો ખાવાનું બંધ.
પાસવાન ચાલુ કરી દે.
ના હ ભસે ના પણ બે મોઘુ મોઘું. ખોરાયા કરે બેસી રહેે ખાય ના પીએ. ને હા ભસવાવામાં તો જાય ભસવાત બહાર જો કોઈ જ ગતું. તો કે ડોગી દેખાય પેલું એની હા. મે ના જોતું હોય પણ આવ્યો ભસી ભસીને મરી જાય.
એટલે હોને ક અત્યારે બાપ નો રસ્તો છેધ બધા ના જાય ત્યારે ના જ જવું હોય. હછી મારા ઘરની સામે છે ને ગાય ને ખાવાની ચાટ છે. તો તઈ ગાય ખાવા આવે ને તોય બીવ ભસે તમે આઇપીયુ તું. મે તું તું ખાવા જવા નો તે ખાવા દે. પન બ‌ઉ. એ બહુ જ અમાર બહુ મ નામ ટાઈગર છે.
ટાઈગર ક્યા કલર નું છે.
વાઈટ કોમેરીયન.
એ વાઈટ જ હતુ મારા માસી ને ધેરે તે.
અને આ આ ભીડ હોય ને બહુ જમ માયાડો બહુ જ માયાડો.
વાઘ જેવું વાધ જેવું દેખાતો હતો વાઘ જેવો.
અમારે પાછ ને નામ ટાઈગર છે પણ હઉ ફટું છે.
હ
કારણ કે પહેલે તો ઘરમાં રહે છે એટલે બહાર નુ તો કશું સહન નહી થતું એનાથી.
છે
કોરોનાના ટાઈમે અમે લોકો બધા પાછળ પતા રમતા તા. મારા મમ્મી પપ્પા મારા ના સાસુ સસરા આગળ. એ લોકોબધું ન લમાતી બાજી આવતી.
હા.
એ રમતા તા તો કૂતરું ગયું તો ભાઈ છે ને. ખુરશી ની ટેબલ વચેથી દોળ્યો અને માર મમ્મીએ બોમપાડી. અમે લોકો પાછળથી દોડ્યા પણ એને છે ને વાળનો ગળામાં ગ્રોથ બહુ જ હતો્ એટલે બચી ગયો નહી તો ત્રણ કૂતરા ફરી વળેલા. બહાર નીકળી ગયેલો તો ઓ બાપા એટલા મે ગભરાઈ લરી હશે તો પણ એનો વાળ નો ગ્રોથ હતો ને એટલે આ લોકો એને બચવું ના ભરી શક્યા.
હમ
અને આખો કેટલો ઘસેડ્યો હતો નહી નહી તો એને બાપરે બાપ કેટલો ઘુસડી લઈ ગયેલા તારલો ગેટની બાર નહી જતો બી ગા જ ગેટલી હા ગેટ ની બાર અમે લોકો જઈએ ને કોઈ તો જ ગેટ ની બહાર નીકળવાનું. મે તું કેતી બહાર ના નિકળે. ગરમા ગરમા ફર્યા કરને મામાંહી અજ કોઈ દિવસ્ત છુટો જ મૂકેલો પછે તે સાથે ફર્યા કરે જાય ફરવા છે તો ફરે. અને બેસવા તો સોફ સોફા પર જ બેસવાનું નીચે નહી બેેવાનું.
ખુશી. અમાર એમ માટે અમારે સ્પેશિયલ ઘા ખાટલો જ હતો માસીને ઘ
ના અમારે તો ખાટલો છે પણ ખાટલા પર બેસવું હતું એને તમારી સોફાની જગ્યા એની ફિક્સ જ છે જો તે કોઈ બેઠું હોય ને તો એની હોળમાં જ એ બેસી જાય અને પછી જેવું એવુ ઉભુ
તે તે અમારે એ તે ખાટલા પર જ બેહતો હતો
હમ મારો પેલા હતો હા એટલે પેલા તો પેલા ને ઊભું થવું જ પડે તમારો બી એવો જ છે અને એસી ચાલુ થયું હોય ને તો એને ખબર નહિ ખબર પડી જાય એટલે સીધું એ રૂમમાં જઈ ને બાયણું ખખડાવે ના તો નહી તો ખોલી નાખે ખોલી નાખે અમારે છેલું એસી ચુંબક વાળા બારણા છે અડાઈ દેવાનું ખાલી ઘડે ઘડે ખુલી ના જાય તો જઈને ખોલી આવે ને જઈને બેહી જાય તો હું એને કહું એ ખરી કે ડફોડ ખોલતા આવડે તો બંધ કરતા શીખ ને તાલીધતે ઘરે ઘડ તો અંદરાર આને બાજ અમારે તો ડ્યુટી કરી કરવાની તો પાછો કેવી પાછા હો જોયા ઘરે આપણી હામે
હમ
બઉ બઉ જ માયાળું બહુ જ માયાળું એને એનો એ ખ ખ ખાય શું ખબર છે તને? સવા સવારે ઉઠીને તરત એને એની સ્ટીક આપવાની સ્ટીક આપી પછી ટામેટુ ખાવાનું નહીં તો પપૈયુ ખાવાનું પછી બપોરે એક રોટલી ને ભાખરી ખાવાની બસ સાંજ બપ સાંજે એટલે મીન્સ કે ચાર પાંચ વાગ્યાની આસપાસ બે સ્ટીક ખાવાની અને રોટલીને ભાખરી બસ રોટલીને દૂધ બસ આટલું જ ખાવાનું બીજું કશું જ નહી.
હારું કેવાય
એટલે તો જ એ તો જુએ ને તો તું દહ વર્ષ નો છે એવું જ લાગે કેમ એક વર્સ નો જ છે એકદમ કારણ કે નોનવેજ કશું ખાધું નહીં ઈંડું બીડું ખાતો તો હવે તે બી નહી ખાતો એટલે પ્યોર વેજીિટેરિયન છે એટલે એકદમ ડેલિકેટ જ લાગે દહ વરસ નું કોઈ કેજ ના અચ્છા
એ તો એવું છે
આવ્યો હમણાં અંદર આવ્યો મારી સામે જુએ છે જો સોફા પરા ચડી ગયો અને પાછા આપડા સોફા પર પેલા નાના તક્યા નહી મુકતા એ તક્યા પર માથું મૂકી ને જોવાનું.
છોકરાની જેમ.
અરે બો છોકરાન જેમ જ અને હુંઈ જાય ને તો મારા ને મારા મિસ્ટર ની વચ્ચે ઊંઘી જાય એરીઓ મારી બેબી તો કેબી ખરી કેસાલા મને કોઈ દિવસ ઉધવા નહી તું વચે ઉંધ જ કેમું એવુ કરે વીયો જો હ મરેમ ચડતા સેજે વાર લાગવું એટલે થોડું નાવા જેવું નહીં નાહી ને માથું સરખું કરું પછી પાણી પીવું એટલું કરું ને એટલે તો એ બે ભાઈ ના મારી જગ્યા બેઠો હોય ઉઘવાનું મા તેના પગમાં જ ઊંઘવાનું પણ પછી જેવી હું ચળુ ને ઉપર એટલે ઉઠીન મારી જગ્યાએ જઈ હુઈ જાય પછી હું એ જગ્યા ખાલી કર તો મારી હમે ગુરયા કરે. લે પછી મારા મિસ્ટર કે કેમ તુ એની જગ્યા હું ઈ અહીંયા આવતો રે ત્યારે ખસે નહી તો મારી હવે તો ગુરક્યા જ કર કે હું ની ના હટે તો ના જ હટે બહુ ખતરનાક છે મારો તો કોઈ ન હમે ના ચાલે મારી હમે બધું ચાલે કારણ કે હું એને લડું ના કોઈ દિવસ
હઅ.
મને ખાલી ગુસ જે દિસ ગુસ્સે થઈ હોય તો તુઈ કર તય કરીઆવ ખસ તો અંય થી જઉ છ કે નહીં જઉ તો સિધો આઈ બેહીજ જાય. લડી હોય ને તો તેટલું બધું લાડ કરે ને કે મને લડીશ ના ને કર. પાછું કોઈ એ જાય ને તો તરત ભસવા જતો રેશ.
હમ.
હમ્મ બોવ પણ તમારુ બચુડીયું બોવ ખતરનાક છે.
સારું ચલો પછી વાત કરીશું.
ઓકે ચલ બાય જય શ્રી ક્રષ્ણ.
જય શ્રી ક્રષ્ણ.